હલો.
હાલો.
હાલો.
હા આયવો તારો કોલ આયવો.
અવાજ આવે છે.
હા અવાજ આવે છે.
હતું કે ખબર કોલ તમારો તો મારામાં બરોબર ચાલુ હતો.
હા નેટવર્ક ઈસુ છેજ, ને અહંયા પર
અચ્છા ત્યાં નેટવર્ક ઇસ્યુ છે લાગે એટલે મેં હરેશ સર ને બી મેસેજ કર્યો તમે કીધું ફ્રી થાવ તો કોલ કરો પણ મે રિપ્લાય ની આવ્યો એટલે મને લાગ્યું નેટવર્ક ઈસ્યુ જશે.
હા-હા નેટવર્ક ઇસ્યુ બતાવે પણ આમ ફર્યા કરે એવ ને એક દો નેટવર્ક ના હોય.
મેં બી જરાક આમ તેમ ફર્યું એટલે મેં કીધું મારું હશે એમ કરીને મેં પણ મારો તો ફાઈજી હતો અહીંયા.
હા-હા. તો મારા ફોનમાં પણ ફાઈજી બતાવે એટલા માટે જ મેં કોલ કર્યો પણ ખબર નહી, તો એ
હ
મેં ક જોયું પેલા મેંક ફાઈઇવ જ પકડતું છે, તો જ કોલ કરું એમ કરીને
બરોબર કેમ છ, જમી લીધું તબિયત પાણી બધુ
હા જમ જમ્યા જમ્યા જમી લીધુ
નાના બાબુ કેમ છે, બરોબર છે.
બરોબર છે, તે ઊંઘી ગયા બંને વત્યારે જસ્ટ એટલા જ વચ્ચે ક ચાલ કોલ કરું હવે એમ ઊંઘી ગયા છે એટલેને તો મને જાગતા હોય તો થાય જ નહી
હા હા સાહેબે ફોન કર્યો તો છોકરું મને લાગે બાજુમાં જ હતુ, ને અવાજ મજા આવે એનો સાહેબ એમ કે મને આ વાત નઈ કરવા દેશે
હા હા હા તેવુંજ કરતો છે. હા જાગ ટ જ હોય એક તોમઘ ઓછ ે રમે નહી એને લવ ઉચકી જ રહેવાનું આપડે એ બધી તકલીફ છે.
હવે એ આદત પાડી મૂકી છે. ઉદ્યોગકોની તો તો લોચા છે બાકી આમ રમવાની આદત પડ્યો તો સારું હતું બાકી ઉંચકોનું તો આખો દિવસ ઉચકીને રાખશો તો બરોબર રહેશે જેવું નીચે ત વરડવા લાગ છે.
એ છે પણ આડત તો હવે શું કે રડે એટલે પછી આપડે ઉચકી જ લઈએ ને એમ એમાં પ્રોબ્લેમ એમ
હા, એ બી પાછુ
હા, એમ પેલાથી એમ રડે એટલે પછી આપડ ઉચો કેંડો સુઈને જ બેસીને રમાડવાનો પ્રયત્ન કરેલો હતો હવે અહીંયા, આવીને એવું તો છેમ તો ત્યાં તો અમે મેં હમ ત્યારે કઈ નઈ એમ મારી સાથે, તો બેસીને રમે એમ
અચ્છા
હા, મારી સાથે કઈ નહી.
ઓકે-ઓકે
સરા હોય ને ત્યારે તો મસ્ બેસીીંધુ મિયા કરે
હા, બેન સાથે હોય, ને એટલે રમ્યા કરે નાનું જો છોકરી જોડે નાનું હોય એટલે રમ્યા જ કરે
હમ-હમ
હમ્મ
સાથે ના હો, ત રડે
બરાબર બરાબર
તો એક બેનને રાખ વા માટે એક દિવસ રાખી હતી ને તે બો રોડયો એમના જોડે
બીજા નવા માણસ પાસે નવા માણસ પાસે નઈ ર જલ્દી
હા
એકવાર હરેશ્વર પાસે રહી, જશે પણ નવા માણસ
હા, તે સર સાથે તો રહી પછી રોડે ત્યારે લઈ આવે એમ તે આ આ બેનથી લઈને આવ્યા, જ હ બહ રડિયો આમ કે એ બધા આવડે જેટલા મને એટલા બધા ઘેરા છે, બહુ રડ્યો તમા છોકરો બહુ રડ્યો
હ, હ
મૂકવાનું મગ છે મારી બીજા જોડે તો
લેવાનું બાજુ માં હોય તો સ્કૂલમાં આવતા બી જલ્દી ફાવે બાકી તો હમણાં વરસાદની મોસમમાં આવાનો બી લોચા થાય ગયા છે.
હમ હમ એમ તો અહીંયા અમે રહીએીએ પાંચ મિનિટમાં પહોંચી જઈએ એટલે વાંધો નહી પાંચ મિનિટ થાય
ના તો તો તો તો નજીક જ સાહેબ કેતા હતા નજીક શિફ્ટ કરવાના છે આ બાજુમાં લઈ જવાના છે એમ
હા ડે તેજ કામમાં લાગેલા હતા આજે અત્યારે સાફ સફાઈ ને એવું કરી આવ્યા છે.
પણ હવે અમારે કાલે સ્કૂલ માં પાછું જવાનું છે.
સન્ેશન કાલે તો મેડમ
કાલે સંડે છે પણ અમાં છે ને સ્કૂલ માં પ્રાઈમરી સ્કૂલમાંધ ડોક્યુમેન્ટ સબમિટ કર્યા કરવાના- તો કે ઓનલાઈન જે સ્ટુડન્ટ ના નામ લયખા ને તો હવે એમાં છે. જે બાળકોને નામ કમી કરલી હશે એનું આઠ પાસે એવું કશે બતાવતું ના હોય તો એવા બધા જેની કમી નામ કરેલી હોય એને આઠ પાસ ના બતાવતા હોય- તો તેવા બાળકો બધાનું લિસ્ટ આવ્યું તો તેવા એકસો પાંચ બાળકો ન લિસ્ટ આવ્યું સ્કૂલમાં તવે એ બધાને શોધીને ત જ આ શોધીને પાછા સ્કૂલ માં લાવવાના હવે બાળક ભણવા અવા જ નહીં માંગે તો કરવાનું હું સમજે જ નહીિ તો ઉપર તો કઈ સમજે જ નહીિ તમે લાવો સો ટકા સાક્ષરતા સો ટકા સાક્ષરતા બચું ભણવા જ નહીં આવે તો ક્યાં સો થ સો ટકા સાક્ષતા થવાની નહી આવવાનું આવે જ નહી. કામ કરવા નીકળી જાય ને મમ્મી પપ્પા બધા બહાર કામ કરવા જાય એને જોડે જતું રે આવે જ નહી તો શું કરવાનું આપડે-
બરાબર બરાબર હણા પાછું બધું ઓનલાઈન એટલે ખબર બી પડે આવે નહી આવે બધું હાજરી પૂરવા પડે.
આજે અમારે સાડા ત્રણ થઈ ગયા સ્કૂલમાં જ તો કે બધાના જીઆરસો ધ્યાન બધાને ઓનલાઈન ટ્રેક કર્યા ઓનલાઈન નામ બધા નાખવા ના ઓનલાઈન ટ્રેક કરી આપ હવે પાછા જેને આઠ પાસ બતાવ્યા ને તો એ બધા ને પાછા પચાસ જેવા તો એ બધાને એલસી કાઢવાની.
આવું બધું એટલે કાલે એલસી કાઢવાનું છે એના માટે બોલાયવા છે.
હા હા એ બાજુ તો એરિયો બી એવો છે પછી વિદ્યાર્થીઓ આવે જ નઈ જલ્દી અમારા કામ બાજુ બી એવું જ છે દાહોદ. નહી અમારા પાલનપુર સાઈડ બી હમણાં થોડું સુધર્યું છે જરાક ટેકનોલોજી પ્રમાણે ચાલે છે બાકી તો કોઈ જવા જ નહી માંગતો હતો
હ એમ એમ ને આ તો અડધો ધપલો ખાવા માટે આવે બે ટાઈમ જમાડે છે અહીં એકવાર અલ્પહાર નાસ્તો આપે છે ને પછી બપોરે પાછું ભોજન આપે
સ્કૂલ માં બંને ટાઈમ જાલવા
હા બે ટાઈમ જમાણે નાની રિસીસ માં જમાણે પણ મોટી રિસેસમાંય જમારે એ તો થોડાક બાળકો આવે એમ
હા હા બરોબર
પણ જેના મમ્મી પપ્પા બહાર કાપણા બાજુ છે અમારા વલસાડ સુરત એ તરફ કામ કરવા માટે આવે વાપીને એ બાજુ તો પછી તે તો સાથે લઈ જવાના ને તે અહીયા થોડી આવવાના? અને પાછા ઈ બજ હા અને પાછા ઇ તરફ કામ કરવા જાય ત્યાં એ પાછા ભણાવતા નહીં એટલે તકલીફ એમ એટ પછી એટલે પછી એ લોકોનું નામ બોલે બીજી જગ્યા છેને નામ ટ્રેક કર્યા હોય તો પછી ત્યાં બતાવે તો પ્રોબ્લેમ નહીં પણ આ તો આવો પ્રોબ્લેમ છે.
ત્યાં મેડમ આયા અ તમારે ત્યાં હાઈસ્કૂલમાં ના અરે સ્કૂલમાં નામ લખ્યું હોય ન પછી બીજી સ્કૂલમાં બે પાંચ મહિના માટે મૂ ક્વુ હોય તો નઈ લે?
આપડી સ્કૂ તો આપડી સ્કૂલ માથી એલસી કાઢી આપવી પડે.
પાછો બે પાંચ મહિનામાં એ લોકો તો હવે આમ થી તેમ ફરતું કામ હોય એ લોકો નો ફિક સોયને એટલે એ જ પાછો એલ્સીજ નહી
એજ હા એજ બધો પ્રોબ્લેમ છે ને. એલસી કાઢયા ઓ એલસી કાઢવું, પછી પાછો જીઆર પાડવો. પાછો આપડે એડમિશન આપીયે એટલે પાછળ જીઆર પાડીને પાછો અ એલસી કાઢવાની એટલે એ બધા નાટક નહીં કરતા, એમ એમાં બધી મગજ મારી પડે છે, લઈ તો લે પાછો કાઢે નઈ લઈ.
એક વર્ષ માટે તો કોઈ બી એક જગા ફિક્સ રાખવું જ પડે.
હા એમ. કેમ કે પછી તો પ્રોબ્લેમ થાય એક વર્ષ માટે તો રાખવું પડે.
એ અમારા સાઈડ બી હવે બરોબર બધા ભણતા છે બાકી તો કોઈ કરતું નહી હતું એટલું.
હો તો ફરજિયાત કરવું પડે તો શું કરે.
ઓનલાઈન થઈ ગયું ને, પેલે શું હાજરી ઓનલાઈન નઈ હતી, એટલેજ સાહેબ લોકો ચલાવી દેતા હતા, નહીં આવે તો બી હા કરી મુકતા હતા.
હમ્મ
હવે તો બધું ઓનલાઈન થઈ ગયું એટલે હવેતો ફિંગર બધા સાહેબ લોકોને ને ફક્તને આવતી હોય કે મેં તો સ્કૂલ જોયું છે બધું ફિગર ને કીસ નું ને એવું બધુ મશીન ગોઠવાયેલા હોય છે.
હમ્મ અમારે હજુ તો એ નથી એટલે સારું છે, એટલું સારું છે. નહી તર હવેતો કોલેજો માંને બધે આવી ગયા છે.
અહંયા મારે ત્યાં કાકા રહેતા છે ખાલી હાય સ્કૂલ તો બધી સ્કૂલ નહી રહી, અંદર જે માણસો કામ કરે છે એ લોકો નુ બી ફીસ બતાવવા ને હાજરી પુરવાની સાંજેને સવારે
હા. દરેકને બધા ફિંગર ના અપ આપવાના એટલે ફિંગર પરથી જ ખબર પડે.
ને વિદ્યાર્થીઓને બી અ મેં ભણતો હતો એ હાઈસ્કૂલ માં તો વિદ્યાર્થીઓને બી ફિંગર આપવાની
હમ્મ એતો પણ વધારે થઈ ગયું, ટાઈમ કે
વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને ફિંગર આપવાની એટલે ઘરે મેસેજ પહોચે કે આ સ્કૂલમાં પહોચી ગયો, પાછું સ્કૂલથી નીકળે એટલે ફિંગર આપીને નીકળે એટલે કે હવે નીકળી ગયો.
હમ્મ હમ્મ હમ્મ તે અમારા શેને અમારા પ્રિન્સિપલ સર ઓનલાઈન બતાવી દે હાજરી, આટલા ટીચરો હાજર ને આટલા ગેરહાજર એમ
અચ્છા એટલે તમારે એવું. ફરજયાત નથી મે સાહેબ જોડે થાય છે એટલા વાર સારું છે. હમ્મ
પણ એ તો હવે સાહેબની મરજી તો કે પણ એ તો પ્રેસેન ને એબ્સેન્ટ સર તો કરીજ દે.
સાહેબ ની રીતે સા
એબસેન્ટ તો એસેન્ટ પ્રેઝન્ટ તો પ્રેઝન્ટ હમમ
બરાબર
હમ
વરસાદ એવું છે કે હમણાં ત્યાં મળડ્યું
અત્યાર જસ્ધારી સાથે વાત કરતા કરતા પડવાનો સ્ટાર્ટ થયો છે. એમ તો ન હતો પણ અત્યારે જષ પડવાનો સ્ટાર્ટ થયો છે.
હા હા હ તો આખો દિવસથી ચાલુ છે આજે
મે અત્યારે મે ન હતો કાલનો બે દિવસ પહેલા થોડોક પડ્યો હતો એ ને કાલે રાત્રે પડ્યો હતો આજે થોડો રાત્રે પડશે એવું લાગતું છે. મેસેજ જોયા અ મેમે કે ઇન્દોર ને અવાજો બરાબર વરસાપ. પડવાનો છે એમ હા.
મહારાષ્ટ્રમાં ભ હમણાં બહ વધારે વરસાદ છે આજે સવારથી.
હમ. વરસાત વરસાત. ઠંડક નથી થતી પણ હ જો વરસાદ પડે છે પણ. પણ વધારે પડ્યો ન ને એટલા માટે. પેલા કેવો વરસાદ પડતો હતો તો કેવું ઠંડક થઈ જતી. હલો. હલો અવાજ આવે છે. હલો.
હવે પાંચ દસ મિનિટ વરસાદ આવે ને પછી. બંધ થઈ જાય એટલે ઠંડક નહી થાય એટલે.
હા એમ. ને આપડા એક ગામમાં પડતો બાજુ ગામમાં ના પડે એવું પણ થાય.
તો હા એવું અ. ખાસ થાય છે આ બાજુ તો અમારું પાંચ કિલોમીટરનું ગામ મોટું છે સાત કિલોમીટર એમાં. ત્રણ ચાર જગ્યા અગ અલગ જગ્યાએ વરસાદ ચાલુ વચ્ચ વચે હોય ને આજુાજુમાં બધ વરસાદ.
હ.
સવારે કોલેજ જવાનું હો ને એટલે ફોન કરીએ ને મિત્રો ને. કેમ કે આજે આવ્યો નહી મેં કીધું ઘર થી બહાર નીકળવાનો તો મોકો મળવો જોઈએ ને.
હા હા.
બે મિનિટ બન ર ને તો ભાઈ બાઈક લઈને. મૂકવા આવે મેનથી ઓટો મળે છે પણ ઓટો સુધી પહોચતા પોહતા જ અગર પલળી જાય પછી. છે આખો દિવસ પલળેલો રહેવાનો.
હા. છે અને ભીંધે જાય તો ગમે નહી.
હ પલડ.
રેન્કોટ લઈને જવાય નઈ છત્રી પહેરે છત્રી માં પલળી જાય. રેનકોટ પહેરીને જવાય નહીિ એટલે મગજમાં.
રેનકોટ હવે બે મિનિટ ના રસ્તામાં રેનકોટ લેવાનું.
હમ.
રોજ જવાનું હોય નહિ કોલેજ હમણાં રોજ જવું પડે ને તો રેન્કોટ લઈ લેવાય કે રેન્કોટ. પછી સ્ટેશન જઈને ઉતારી મુકાય. મહિનામાં બે વખત જવાનું થશે હવે.
હમ એ તોજ કોઈ કોઈ વાર વિઝિટ મારે આવવાની. ખરાબર.
હ હવે સોમવારે વરસાદ બનવા તો જવું છે એક તારીખ થી તો કોલેજ ચાલુ થઇ ગઈ છે.
એ દખથી ચાલુ થઈ ગઈ. પેલા પેલા થોડાક દિવસ જઈ આવવાનું.